અવાજ આવે કે હમ તે કોઈ ની કામ કરીએ પેલુ પેલી ના તે એ પિન્કી નો ફોન આવેલો તો પેલુના હારુ પેમેન્ટ ના હારુ તે પણ આવતું જ નથી હમ બા
કેટલા કર્યું.
કાજ તમારે તો પેલું પાંચ ખણ જ થયા પાંચ કે દસ એટલા થયા પણ નહી બધા ત બી મારા માટે નહી આવે.
એટલે જ્યાં જ્યાં સુધી આપડે કેટલા ઉપર કરવાના વીસ ઉપર કરવાના.
ના એવું કઈ નઈ પણ છે ને પેલું પેમેન્ટ વાળું આવે તો મારામાં બતાવતું જ નથી.
ત કઈ બાજુ કેવી રીતના આવે એમ.
એલેબેલ પેમેન્ટ લખલું રે ખબર કે આપડણે તાસ ની બાજુમાં જમણી ડાબી સાઈડ લખલું છે જો જે.
હા હા હા જોયુ પણ એમાં એ લોકો એવું કે કે વધારે ટાસ્ક આપડે કમ્પ્લીટ કરીએ ને તો હુધી પેમેન્ટ નહી થાય એવું કઈ છે.
એટલે મેં કરી જો પણ નથી આવતું જ નથી. એટલે મને લાગે થોડાક હજી ક્લાસ કરવા પડે.
તમે કેટલાક દિવસથી કોલયો.
આનપા ની વાત કરતી હતીને આપડે તો ગણ્યા. તે તો બસું જેટલા આવ્યા આપી કે.
અચ્છા.
એજસ્વી ને મેં પૂછશું એ તો બેસીપાવ કે પેલી એક્ઝામ ની તો હોય. અલિયાની.
જીસાટ ને તો બેયઆવેને તો કોઈ બી એકદમની વસીતા આવે નહી આપડે ગમે તે નહી એ લોકો આપણને આપે છે તેવાળી આપની આ
બાપાનેમ એવડી એ
હા વોશની એ દિવારી
હમ્મ
ત્યારે આપડે આપમાં